હલો જય શ્રી કૃષ્ણ હમ્મ હલો બસ બસ આયા છે કેવા તબિયત પાણી
બસ એકદમ સરસ
સરસ છે ને હા બધા મ જા માં હો હમ્મ આજે આપડે હરિદ્વાર ની વાત તો કરશું હરિદ્વારમાં મા ગંગાનું કે કેવી મજા આવે છે હરિદ્વારમાં
હ હ હ હ હ હા અવે બો ટાઈમ થઇ ગયો દ્વાર ગયેલા પણ ત્યાં બો મજા આવી ઘણા વખત પેલા અમે લોકો ગયા તા તો અમારા ફેમિલી સાથે થઈને અમે લોકો ગયેલા તો સરસ છે ત્યાંની વાત વાતાવરણ એકદમ પવિત્ર છે નામ જ એનું એવું છે કે હરિનું દ્વાર જય્યારે આપણે કોઈ પણ ધર્મની શરૂઆત કરીએ તો એ હરિના ભગવાનથી જ કરીએ છીએ ને ઘરેથી બહાર નીકળે ત્યારે શ્રી ગણેશાઈ નમાં કહીએ છીએ તો આ તો ભગવાનનો દ્વાર છે તો ત્યાં તો આપણને મજા જ આવે ગંગા નદી ના ખળખળનીર વહેતા હોય ઠંડુ સરસ પાણી હોય ત્યાંનું વાતાવરણ એકદમ પવિત્ર હોય છે તમે તમારે કોઈ અનુભવ હોય ત્યાંનો તો શેર કરો
હા અમે તો હમણાં જ બે વરસ પહેલા જ ગયા હતા ત્યાં પણ બહુ જ મજા આવી હતી કે ત્યાંનું અમે ગંગામાં જઈએ એટલે અરકી પોડીમાં તો બધા સ્નાન કરે જ તે
હમ
અને આ છેડેથી પેલા છેડે ખુબ જ આનંદ કર્યો માં ગંગા ની આરતી બી કરી અમે પછી અમે આ વખતે ગયા વર્ષે અમે રાફ્ટિંગ કર્યું અમને બહુ મજા આવી કે અમે ઋષિકેશ ગયા તો ઋષિક કેશમાં અમને રાફ્ટિંગ નો એક લાવો છે બહુ જ મજા આવી કે કેટલા જાણે આમ આપણને એમ થાય કે હા હા આવા તો દરિયા જેવી ગંગા તો આપડણે જોય જ નથી ક્યાંય અને ખુબ જ છે આનંદ કર્યો છોકરાઓ સાથે હતા ખૂબ જ આનંદ કર્યો પછી ત્યાં અમે અ ગીતા મંદિર છે ત્યાં ભી ગેલા પછી અ ત્યાંનો એક આરતી છે અ ત્રિવેણી સંગમની ત્યાં બી અમે આરતી કરી ત્યાં માં ગંગાનું જે અલૌકિક સ્વરૂપ હોય નદીનું તો બહુ જ જોઈને અમને આનંદ થયો કે અહીં આપડણે ર્યા હોય મહિનો દિવસ તો બહુ જ મજા આવે એમ આપણે ઘર બાર બધું ભૂલી જઈએ અને એટલી મા ગંગા ના પ્રાગટ્યમાં આમ આનંદ થયો ને કહેવાય છે ને કે કોઈ દિવસ આપણેે આટલું બધું પાણી પીશું આનંદ ન લીધો એવું મજા આવી ગઈ હતી માં ગંગામાં
હમ હરિદ્વાર તો જગ્યા જ એવી છે કે તમે જેટલી વાર પણ જાઓ તમારું મન એકદમ પવિત્ર થઈ જાય ત્યાં તમને મજા જ આવે એમ થાય કે અહીં જ રોકાઈ જાય આપડે આઠ દિવસ દસ દિવસ આપડે ટુરમાં ગયા હોય તો એમ થાય કે હજી થોડુંક વધારે રોકાય તો સારું કેમ કે એનું વાતાવરણ જેટલું પવિત્ર હોય છે સરસ હોય છે કે આપણને ત્યાં ગમી જાય છે અને ત્યાં આ બધા ધાર્મિક સ્થ સ્થળો પણ સરસ છે આ પેલું શાંતિકુંજ છે ગાયત્રી પરિવારનું એ પણ બહુ મોટું અને સરસ છે શાંતિ મો છેનો તો મા મનસા દેવી છે તો આ આપણને કંકાઈમા મંદિર છે તો બ બહુ બધું સરસ છે ત્યાં આગળ માતાજીની તમે જેમ કીધું એમ ગંગાજીની આરતી તો એકદમ વર્લ્ડ ફેમસ છે આખી દુનિયામાં એની લાઈવ આરતીના દર્શન થાય છે તો એ પણ એક લ્હાવો છે કે આપણે જ્યારે ટીવીમાં અને યુટ્યુબથી એને જોતા હોઈએ પણ જ્યારે આપણે એને સાક્ષાત આપણે એ હાજરી આરતીમાં આપણી હાજરી હોય તો એ એક અલૌકિક આનંદ છે આપણે આપને અને ઈ બહુ સરસ છે મજા આવે એવું છે આપણને મન એકદમ પવિત્ર થઈ જાય આપણું મન એકદમ શાંત થઈ જાય છે ગંગાજીને તમે જેમ કીધું એમ ત્રિવેણી સંગમ ની આરતી પણ બહુ સરસ થાય છે હા
બહુ સરસ થાય છે અને ત્યાં ચંડીદેવી મંજા દેવી પછી અ ત્યાંના અ માતાજી છે એ હરદવાર ની ર રક્ષા કરે છે
હ હ
અને હરિહર એટલે શંકર ભગવાન ને વિષ્ણુ ભગવાન બંનેનું નામ આવી ગયું એના ઉપરથી હરિદ્વાર બન્યું કે હરિ નો દ્વાર એટલે હરિ એટલે વિષ્ણુ હર એટલે દ્વાર શંકર ભગવાન એટલે હરિ ના દ્વાર માં આપણે જઈએ છીએ જ્યાં પગ મૂકે ત્યાં આપણને અલૌકિક વાતાવરણમાં આવ ને એવું લાગે છે અને ખુબ જ મજા આવે છે એમાં રિષિક કેશ માં તો તમે પર્મમાથ આશ્રમ જવો ગીતા કમંદિર જવો ત્યાં તમે પતંજ. જલી નો આશ્રમ જોવો. પછી ત્યાંથી તમે આગળ જાઓ એટલે કંખલ છે કંખલ ય તેમાં પાર્વતી નું જે સતી થયા તેનું આખું ત્યાં પેલું છે, સમાજ અ પેલું અગ્નિસ્થાન કર્યું હતું, તેનું મંદિર બી છે, એ ઝાડ બી છે, અને ત્યાંમાં ગંગા જે વહે છે હા હા હા હા એટલો આનંદ થાય આપણને, કે અહિયાં જ માં ગંગા આગળ રહી જઈએ, પણ આપ આપડે તો આઠ દિવસ માટે ગ હોય તો તો સમય ખુબ જ ટૂંકો પડે છે. ત્યાંથી તમે આગળ જાઓ એટલે તમને ડેરાદૂ મસ સુરી, ત્યાં ભી આમ અલૌકિક ત્રિવેણી ઘાટ, અલ અલકનંદા. દેવ પ્રયાગ જાવ. તો એ બી બહુ સરસ છે ત્યાં નુ. સળહરિદ્વાર થી બધી જગ્યા જવવાય છે. અને હવે તો હરિદ્વાર થી તો ચાર જૂન મહિના થી તો ચારધામ ની યાત્રા બી ચાલુ થી જ એપ્રિલ મહિના થી તો.
હમ હમ.
એપ્રિલ થી જુલાઈ સુધી કે ઓગ સપ્ટેમ્બર સુધી હોય છે, ચારધામની યાત્રા, પણ એ ચારધામ ની યાત્રામાં જે કઈ માણસો આવે છે, આપણને એમ થાય કે આ હા હા અહિયાં તો કેટલું માનવ મેરા હોય છે. અને હ કે પોડીમાં તો આખી રાત આખો દિવસ બધા સ્નાન જ કરતા હોય છે, અમને તો ખુબ જ આનંદ થાય છે ત્યાં જઈએ ત્યારે. હમ.
હ કેમકે ત્યાંનું વાતાવરણ જેટલું અલૌકિકને સરળ થ છે, અને ઋષિકેશમાં છે કે ગંગા નદી ની જં તમે વાત કરી છે રાફ્ટિંગ માટે જાય છે, તો બાકી બીધી જગ્યાએ જે ગંગા નદી છે અ હરિદ્વાર અંદરની સાઈડ એકમ શાંત વહે છે, ઠંડુ પાણી છે ને પણ એ આમ શાંત વહે છે ખળખળ કરતી, પણ જે તમે રાફ્ટિંગમાં લોકો જે લઈ જાય છે તને રાઈડ કરવા માટે જઈને, બાજુ તો તમે આપણને એમ જ લાગે કે આ ગંગા નદી છે જ નહી આ તે દરિયો જ છે, ગંગા સાગર જેને કહેવાય એવો છે એનું વાતાવરણ હોય છે, અને એકદમ રુદ્ર સ્વરૂપ છે એ માતાજીને એવું આપણને ત્યાં આગળ ફીલ થાય છે. પાણી એકદમ ચોખ્ખું અને સરસ હોય છે સ્વચ્છ હોય છે આપણે જો અને પીવામાં પણ બહુ સરસ લાગે છે પાણી ગંગાજી ગંગા જળકી હોય એટલે તો, એકદમ પવિત્ર માં પવિત્ર પાણી છે મીઠું પણ એટલું હોય છે, અને છે પણ એકદમ શુદ્ધ પાણી છે પહાડો માંથી જે પાણી નીકળીને આવ છે, તે એકદમ ટાકા ચોલું એનર્જી વાળું પાણી.
અમૃત પાણી અમૃત જેવું પાણી.
હા ફિલ્ટર બસલ તની પાસે કઈ જ નહી.
હમ અમૃત જેવું પાણી મીઠું અને સરસ હોય છે તમે કે તમે એકદમ નિર્મળ, હોય છે જેમ ગંગા આગળ જતી જાય હરકીપુર, તો શાંત થાય છે, બાકી તો તમને દરિયો જ દેખાય દેવ પ્રયાગ છે. અત્યારે એઈસવ અલગ રીતે હોય. પછી પછી રાફ્ટિંગમાં અલગ રીતે હોય છે. સો ગંગાનુંું જે અલૌકિક સ્વરૂપ તમે જેમ કીધું એમ દરિયા જેવડું હોય છે અને શું મજા આવે છે દેવ દર્શન દાન પુણ્ય બધું તમે હર ી પોડીમાં કરો એટલે તમારા બધા પાપો નાશ થઈ જાય એટલું બધું વાતાવરણ સરસ હોય છે.
હમ પંચ પ્રયાગ છે ત્યાં સાત પ્રયાગ છે અમે લોકો ગયા ત એક સાથે પાંચ પ્રયાગ કે સાત પ્રયાગ ના દર્શન કરવા અમે લોકો જયારે સુૂરમાં ગયા ત ને ત્યારે એ જેટલા પ્રયાગરાજ છે ને બધા પ્રયાગ ના મને દર્શન કરવા મારા સાત પ્રયાગ છે સપત પ્રયાગ એવું કઈક એનું નામ છે અને બે જગ્યાએ તો એવું કઈ એવું છે બે પ્રયાગ ભેગા થાય છે બે નદી ભેગી થાય છે એક જગ્યાએ ગંગા લીલા પર લી છે એક જગ્યાએ
એ એ દેવ એ દેવ પ્ર્રયાગ
હમ.
એ જે ગંગા લીલા કલર ની હોય છે ને ગંગા અને સરસ્વતી કે કાવેરી કોઈ ભેગી થાય છે એ દેવ પ્ર્રયગ એકદમ ગ્રીન પાણી વય છે.
પાણી
હા એ દેવ પ્ર્રયાગ
હમ હમ બઉુ સરસ જગ્યા છે એ પણ બહ સરસ
બઉુ સરસ જગ્યા છે એ હ વાર થી ત્રણ કલાક નો રસ્તો છે. ત્યાં અમે એઈ બાજુ નથી ગયા અમે તો હરિદ્વાર માં જ ફર્યા છીએ. ગરમ કપડા લેવાના હોય છો.
હ હા હા એ બધી વસ્તુ પણ પધી બહ સરસ હોય આપ પૂજા પાઠ માટે ન કઈ સામાન જોતો હોય તો હદર માં તમને બહુ સરસ મળે છે અમે તો જણય પણ ત્યાંથી લેતા આવીએ છીએ અમે. ત્યારે પણ જાય ને હજ્ અત્યારે જનઈ ન બંશ લેતા જ આવીએ.
હમ હમ હરિદ્વારની જનઈ બી સારી હોય. તમે એમ કીધું એમ શાંત. કુંજમાં જે યજ્ઞ થાય છે ગાયત્રી નો. એ તો સવારના વેલો ત્રણ વાગ્યા થી થઈ જાય છે. તે સવારના આઠ વાગ્યા સુધી. હોય છે. પછી બધાને માળા કરવી હોય તો પૂજા પાઠ ની તમે શાંતિથી ત્યાં કરી શકો. અને તમને ત્યાં રહેેવાની વ્યવસ્થા પણ કરી આપે છે. એ લોકો શાંતિ કુંજમાં તો પણ બહુ સરસ વાતાવરણ છે. અમે બે વખત ગયા ત્યા. પણ બહુ સરસ વાતાવરણ તો અમને એમ થયું અહિયાં બેઠ. ઠા રહીએ માતાજીના બેઠા બેઠા જાપ કરીએ તો. આપણું જે છે પુણ્ય અહિયાં જ લખાઈ જાય એમ. એટલું સરસ અલૌકિક વાતાવરણ હતું. તઈ તેનું.
હમ ઘરબ. અમે બે વાર ગયા છીએ પણ અમારે શાંતિકુંજ જવાનો બહ સમય નથી. ગ તો શાંતિકુંજ ની મેં વાત સાંભળી છે. બહુ વર્ષો પહેલા હું જયારે નાની હતી ને ત્યારે ગયેલીીું આગળ શાંતિકુંલમાં પછીમે બે વખત ગયા છ. એક વાર અમારા. બધા કુટુંબ વાળા ભેગા મળીને ભાગવત સપ્તાહ નું આયોજન કર ત્યારે ગયા હતા. અને હમણાં થોડા ટાઈમ પેલા અમે લોકો બધા ફેમિલી થી ગયા પણ અમારે શાંતિકુંજ જવાનો બહ સમય નથી. તો શાંતિકુંજ મારે એક વાર ઈચ્છા. છે. કે એક વાર હરિદ્વાર જાય તો શાંતિ પૂજમાં થોડા દિવસ રોકાય અને મન. શાંતિ મેવી છે.
બહુ સરસ છે. શાંત કુંજ બછી પબ્લિક આવે છે કે શાંત કુંજમાં રોકાય છે. અને ત્યાંનું એક ફેમસ. જે ભૂપોત વાલાા. ત્યાં બી રોકાય. બે જગ્યા સામસામી જ છે પણ બેની વ્યવસ્થા. ત બહુત. સરસ. કે તમને. ત્યાં અને દેવદર્શન માટે તો એ બહુ જ ન જીક પડે છે. હરિદ્વાર માં જેટલા દેવ દર્શન કરો એ. એટલા ત્યાં ઓછા પડે. ત્યાંનું ભારત માતા નું મંદિર. ખણાય છે. વૈષ્ણવ દેવી માતા. મંદિર વખણાાય છે. ત્યાં એક. મ અ નીમકેરી બાબા છે. એમનું ભી વખણાય છે. પછી એક પાયલોટ બાબા છે.. એનું બી આશ્રમ વખણાય છે. પણ બે..
હમ્મ-હમ્મ.
એમ, હરિદ્વારમાં તો એ તમને બે જ આમ તો શાં તિકુંજ, હરકી પોડી બેય ફેમસ છે.
હમ્મ સાધું સંતો ઈ તો ભરેલું જ છે. આ એક ધાર્મિક સ્થળો છે એટલે તો તે ભરેલું જ છે ને, હમ્મ.
હા.
એવા સરસ જાણકારી આપી તમે તમે હરિદ્ધાર ગયા તમે બહું સરસ જાણકારી આપી, અને બહુ સારું લાગ્યું અને થોડુંક જાણવાનું પણ સારું મળ્યું મને, કેમકે હું ગઈ છું, પણ મારે અમુક વસ્તુ છૂટી ગઈ છે. તો તમે બહુ સરસ જાણકારી આપી. ચલો, હા.
બોલો-બોલો, ચલો ફરી મળશુ, આજો જય શ્રી કૃષ્ણા.